હાલો નમસ્કાર
નમસ્કાર.
કેમ છો.
મજામાં તમે કેમ છો.
અમે હું પણ મજામાં છું.
હ શું કરો છે.
નથી અમે બેટા છે.
સારું છે. તો શું છો
કઈ નથી એવ તો ઓર.
કઈ નથી અમે કપડાં સમેટ્યા છે.
હ કયાં છો તમે.
મેં સાસરે માં છું તમે કયા છો.
અમે ભી સાસરા
હારુ છે એવું શું ના
કાંઈ નથી ઔર કટી જવાની છે.
ના ના બ તો કઈ નયા જારે કે દુઃખ ઘણી પડી છે.
સાચી વાત છે ગરમી ઘણી બળી છે ને પાણી નહી પડ્યો છે એને
સાચી વાત છે હવે તો ભર્યું છે ત્યાં વાગ ગા પાણી લુ લાગતા હોય કા
હમ્મ.
અહીંયા બે ભાગ તો છે.
ઓર સુનાવ જો.
કાય સુનાવા આવ તો દેખ લો ઘરે ઘરમાં ઘણા બધા કામ મે બેેજ આવે છે એમ.
સાચી વાત છે. ઓર આસ આસપાાસને ભી ઘુમાવાનીજા રહે છે.
આસપાસ મે જાણો હે દો દન બાદ પછી દેખા દેખા જવા બે દિવસ નો.
હા મે સોચ્યું છે આજ મે. થોડી ઘણી પર લેવ મે
હા જાઓ ને ગરનો ફર નો વેચે રાખે ગરમે કો ગરમે રહેેવો તો છે.
નહિ ફરવાનો વિચાર બનાર્યું છે.
હમ્મ આવજો તમે આવજો.
હમ્મ.
આવજો સાચે જ આવ તો મજા મજોય અલગ રહેવે છે.
સાચી વાત છે. ઓર શું કરો છે.
ઓ કઈ નથી અ બે દેખ લો
સાસુમાં આન કેન ગયા છે કારીગર કે ચાય બનાની છે તો બનાકે ચાય બના દેવા
હા. પણ આવો કામ બી કરને જ પડેગા છે.
પો કઈ ક સુનાવા એક લોકો પુરા ઘરમાં તો મીઠી મીઠી વેરી છે.
હમ્મ સાચી વાત છે. ઓર શું કરો છે.
કઈ નથી એ કપડાં ધોવું ન છે. ઓ સુુંનામ જો
હ એ ન આવડતા બેઠા છે. એ હઠ લગ્ન થઇ ગયા તમારે?
હા થઈ ગયાને લગ્ન મે લગન લગ્ન માં ગાઈશું. સવારે ગઈ છું શમ તેમ ગોની મળ્યો છે એમ મારી માસી માસી ના છોકરા છોકરીને આવી ગયા છે સબ. તો બોલ દે છે અહીં રૂકોન એઈ રૂકોન. જો ના થોડું ઘર પે થોડો કામ ચાલ્યો છે.
હમ ભારતમાં લગ્ન તો આનંદદાયક હોવે છે. હબ મામા હોલી બઢ્યા હોય છે એમ
હા સાચી વાત છે માહોલ માહોલ દેખો લ મામાય તો અચ્છોય લાગે છે.
હા સાચી વાત છે.
હમ,
હા લગનમાં નાચ ગાન, સ્વાદિષ્ટ ભોજન ભોજન,
હમ
ખુબ સારો હોય છે.
સાચી વાત છે સંગીતો ઘણો ગમે છે મને.
હમ હ તને લગનની હા હા હલો? હા ખુબ ગમે છે મને ભી.
સારું મને ગણુ એ ગમે છે.
હમ તમને લગન થી કઈ બસમાં વધારે છે.
હ લગન માહિત દે લોકસ સંગીત ન હલદેન. ઘણી ઘણી રસમા હોવે છે.
હા મને તોખો બિંદુલી ને બરાત માજાણો ઘણું ગમે છે મને તો.
હ મને બી ઘણું ગમે છે બિંદોલી ઘણી ગમે છે
હા બરાત મે જાણો
સાચી વાત. પર માને યા તો બિંદુરી મેં દેખ લો અબતો સાઉન્ડ બંધ કર દીયા છે. તો આ કે દેખલો લો આજ કલ ન જો છોરા હેવે દેખલો પીને પછી ડસ નાચે યેતો, અને સાઉન્ડ બંધ કરી દીધા છે.
હમ ઠીક છે.
સમાજમાં ગલત અસર વ બચ્ચે ભી ત્યારે આપણ પી પી ને દેગું નાચેને પછે છોકરીઓ ને બી કઈ ગે દેવે તો સહી ન દેવે સમાજની ઇજજત નો સવાલ રે જ આવે પાછો.
સાચી વાત છે.
ઓર તમારે વટને ચાલુ છે સાઉન?
હા બેંડવાઝા તો વેગાસ
હા હા બેંડ વાજા તો ચાલુ જ છે પર બેડ વાઝા તો દેખ લો પાછા મુંગઈ ઘણા આવે છે સસ્તા લાવો તો દેખો ભાવે ગમેને છે સસ્તા વાળ તો,
હમ
હ હ શણાવ છો.
હા?
ઓ સુનાઓ.
હ કઈ નથી ઓ તમને લગ્નમાં કઈ કઈ શું ભેડ કીધો?
ઓહ લગ્ન માાઈ તો દેખલો મેં તો કઈ ભેટ નઈ કિધો મુું તો વનીઓ છો નાની હું મારા મોટ મોટની મોટા બહેન તો દેખલો મારે મેં તો કઈ ભેદ કોની કર્યો છે.
ઠીક છે.
તમને કય ઉપાર ભેટ કર્યો
નહી માને ભી મોટિસ છે હવે
અચ્છા તમારે મોટા બેન છે સારું છે મોટા વેન નો વેહવાનો ફાયદો છે
હા સાચી મેં તો મારા પરિવાર માં દેખ લઉ સ છોટી છે
હા
હા.
સારું છે એને
છોટર રહેવાનો નને ફાયદો હોય ખુબ.
હમ ઘણો એ ફાયદો છે દેખલો હર ચીજ દેખો.
હા સાચી વાત છે ય તો
સારું છે હવું શુણાવ જો્
કઈ નહી વર તો બસ બઢિયા છે, બેઠા છે, એમ. ગરમી ઘણી પડતી
હમ સાચી વાત છે, ગરમી તો ઘણી પડ રહી છે.
હમ.
ઓ
કઈ નથી હો તમારે પરીક્ષા થઈ ગઈ?
હા થઈ ગી પરીક્ષા તો
હા કે પરિણામ રહ્યો પરીક્ષા નું?
બળિયા બળિયા
અચ્છા તો વિકો પાછો પરિણામ આવી ગયો?
ન પરિણામ આત્રો જલ્દી કટે આવી ગયો પર બળિયાઈસ આવેગા છે.
અચ્છા હા ના થોડો અનુભવ વેગા કર્યો પેપર જવાણી હિસાબ સારું છે. ઓ પેપર નું સેન્ટર કયાં આવ્યો છે?
સેન્ટર બી પાસમેસ આવ્યો છે જે બડ્યા છો
સારું છે પાસમાં આવનું તો ઘણું સારું છે. અ રૂર તો દેખો જા અમે દેખ કરો ફરજો વે જ આવે એ કટર ઠેરોને ઘણી સમસ્યા વવે છે.
સાચી વાત છે ઓ નહી દેખ લો આજ હાથ મે લિયો
કઈ નઈ થ તો એક વાર નોકરી લાગ જાવ છે પછી ફોન ચલાવો છે. પછો કોઈ કેવાપલો કો ની ક પઢાઈ કરો અને બચ્ચો તો દે આપી થોડા ફ્રી ભે ફમ ચલાવા તો થોડો મન તો ઓનવીસ વેજ આવે કે હાઈ પડે કર ની પડે કર નહી અને ચલાવો હું જો દેખ લો થોડો ચલા લોમ તો કઈ ન પજે જદ ચલાવો પાચો નુકસાન વવે છેે બાકી થોડું ચલાવો તો કઈ એમ મડી થડો સહી ભેજા આવે એ
સાચી વાત છે.
ઓર શણાવ જો
આઈ નથી ઔર તો દેખલો બસ બેઠા છે. કામ તો હે ખુબ છે કામ તો કરવા
તમે બોલ જાવ બેઠા છી તો કાઈ ક કામ નથી અહિયાં આ જાવો તો અમને કામ કરવા વું છે, ઘણય કામ છે, અહિયાં
હા કા દે આપ અટે ભી કામ હે
આ તો કરનોય પડશે આમ તો કરનુંય પડશે ને
સાચી વાત છે. કામ તો કઈ ભી કરો પર કરનુ જરૂરી છે.
સાચી વાત છે પણ આપા શરીર કઈ કામે બી દેખું કોની આવે છે મર્યા પછે
હા.
બાકી દેખલો જાનવર કો શરીર તો મજા પછે ઘણો કામે આવે છે. ચમડી ઘટે ચ રહી હડિયા ઘટટે ચની બાકી આપા કો શરીર તો દેખલો તો જજન બસ રાખ વે જાય હા
જે વાત છે. કઇ ની ઓ ગરમી ઘણી પડ રી છે તો બે ઠા છેવા કઈ કરા અતરી ગરમી મે કટે જા ધૂપી ઘણો
છે એમાં એટલે ગાબડો ઘણો પડ્યું છે.
હા ઘણો તાવડો પડ્યો છે.
થોડા ઘણા સુબે સુબે દે થોડા ઘણા વાદલા થઈ ગયા હતા. ઓર અબાર તું દેવ ન પાછો તાઆવડો પડવા લાગ્યો છે.
કાઈ બોલ્યું મેં દેલો મનક સુખ જાવ એસો જોર કો તાવડો. પડ્યો છે બહર કોઈસ ને દીખર્યો છે બાહર તો
સાચી વાત છે.
હમ.
ઠિક કે છે.
ઠીક છે વા ટાઈમ બી થઈ ગયો.
હા‌ થઈ ગયો. હા ઠીક છે આવજો, હા જરૂર તમે પણ આવજો.
હા ઠીક છે.